કેમ છો
જમાં તમારે
કઈ ને બસ મજામાં મે શું કેતો હતો હા આવે છે મેં શું કેતો હતો
હા તમે શું કેતા હતાા
આપડ થોડી રોયલ એન્ફિલ્ડની બાઈક વિશે વાત કરી હતી.
હા
હા એમ તમને કઈ રોયલ બેસ્ટ લાગે છે એટલે એમ ક્લાસિક ક્લાસિક સ્ટન્ડર્ડ પાઈ જીટી પ હટર વગેરે
એટલે ક્રેઝ તો સ્ટન્ડર્ડ છે.
હા એજ ને મારી પાસે સ્ટાન્ડડ જ છે. પણ તમને એમ કેમ કે લોકો એના લીધે અને લોકોને હવે કેમ લુક જોયે છે લુક.
હહ
એ લોકો એમ સમજતા નથી કે લુક કરતા શેને એમ જે વસ્તુ સાદી વસ્તુ છે ને સૌથી બેસ્ટ લાગે છે પણ લોકો એમ માનતા નથી એ વિશે વાત કરી હતી. હા, એજ કેવા માંગુ છું મે.
ઘણી બધી છે રોયલ એન્ફિલ્ડની ગાડી પણ આપણને ગમે છે સ્ટાન્ડર્ડ.
હા, સેમ‌. અમારા પર એમ સ્નાડ જ છે એમ તમારી કઈ બાઈક છે બુલેટ છે કે નથી?
મારે લેવી છે અત્યારે
હા તો માર તો એજ કેવાનું કે તમે હા સેકન્ડમાં અ
થ્રી, બી એસ ફોર, બી એસ સિક્સ એ મોડલ આપણને ગમે છે. પણ બી એસ સેવન અત્યારે આયો છે. તે આપણને મોડલ ગમતું નથી.
હા પણ મે તમને એજ કેઉં છું કે તમે થોડાક પૈસા વધારે ખર્ચીને બે સિક્સ લ્યો ને એ સારું રહેશે. કારણ કે હમણે હમણે એ ચાલે એવું કે જૂનું વધારે મોડલ હોય ને તે એમ પણ સારું રહે છે એમ કે સારી સરકારી ગાડીને માન્ય રાખવાની નથી એમ. પંદર વર્ષ જૂની હશે ને
હમ
તો સરકારી ગાડીને માન્ય રાખતી નથી.
હા એની કેટેગરીમાં જે ક્લાસિક સે હન્ટર છે, જીટી છે એની કેટેગરીમાં ઘણી બાઈક છે.
હા પણ સ્ટાન્ડર્ડ બાઈક છે ને એમ એક તો ફાઈવ સ્પીડ આવે છે એ. પણ બુલેટને રોયલ એફીડ બધી બાઈક એમ તો ફાઈવ સ્પીડ જ છે આપણે એમ જૂની એકદમ જૂની ગાડીમાં ઓગણીસો વાડીમાં આપણને એટલું નોલેજ નથી. પણ બે હજાર પછી જેની બધી જ બાઈકમાં એમ ફાઈવ સ્પીડ છે એમ એટલે સારું છે ચલાવવામાં સારું રહે છે.
હમ
અને એ ડુંગરોમાં આપણેે એમ પહાડોમાં જઈને ધારો કે આપણે સાપુતારા, વિલ્સન હિલ, વગેરે જાય ને
હા.
એમ એમ પેલો ઘેર આપડે પાડવો નથી પડતો બીજા ત્રીજા ઘેરમાં ચડ્યા કરે છે.
હા.
એટલે એ માટે આપણે સ્ટાન્ડલ લઈએ તો સારું રહેશે.
હા. એમાં ન એમ આમ તો એમ તો બધી બીજી ઘણી બધ બાાઈ છે સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર હલકી ગાડી આવે છે એ લોકલમાં ફરવા માટે ચાલશે. ને બુલેટ બાઈક એમ બુલેટ એમ કે માહે રોયલ એન્ફિલ્ડ બાઈક બધી ખહાડોમાં વગેરે. ચલવામાં જ માટે બનાવી છે.
એ તે હિસાબે એને સીસીઓ રાખવામાં આવે છે ત્રણસો પચા. ચાર પાંચસો વગેરે તે હિસાબે સિસીઓ રાખવામાં આવી છે કારણ કે એ ઉપર પહાડોમાં જડવામાં આપને કોઈ તકલીફ ના આપે
હા પહેલેની સ્ટાન્ડર્ડ ની બાઈક પેલેની અ બીસ ત્રીસે બીએસ સોર્સ છે ઇ બીએસ ટુ એવાય અ ડિસબ્રેક નહી આપવામાં આવતી તી બીએસ સિક્સ બી એસ સિક્સ પઝીનામાં હારું છે કે બીએ ડીસ બ્રેક આપી છે એ લોકો એ
હા એમ એ બે હાજર ઓગણીસથી ડિસ બ્રેક સ્ટાન્ડરમાં આવે છે અને ક્લાસિકમાં ન પેલે થી આવે છે એમ તો કલાસિકની જે બધી બાઈક છે ને એમાં બધામાં ડિસ્બ્રેક જ છે.
હા
સ્ટા સ્ટાન્ડર કેમ એ સ્ટાડર્ડમાં કેમ બે હજાર અઢાર સુધી ડીસબ્રેક ના લાખ ખવામાં આવી એનું કારણ મે કેઉ તમને કે એ જૂનું લુક વાપ પવામાં આવ્યું કે પુરાને લોકોને આમ પૂરી એમ પુરા એમ લોકો લાગે કે હા પુરાને જમાને કી બાઈક ચલા રહે હો એસા લગ રહા થા હા એ માટે એ માટે એ માટે એ બાઈક ને એવું રાખવામાં આવી છે પછી લાયગુ કે અવે બ્રેકમાં થોડીક તપલિક પડે છે એ માટે ડિસ બ્રેક એબીએસ બ્રેક લાખવામાં આવી છે. પણ એબીએસ બ્રેક એટલે એમ પાસલી બ્રેક મારે થોડી આગલી પણ લાગી જાય છે.
હા એ સારું કરવામાં આવ્યું છે કંપની દ્વારા
હા
પણ આ બી એસ સેવનમાં લુંક લુક લુક નથી આવતું જે આપણને
હા એતો સેલ સ્ટાર્ટ બનાવી કાયઢું પાછું એ એ એ કઈની સેલસેટ બનાયવું પણ એમ થોડું લુક છે ને એમ અવે સે ને બેલ બજાર માના લોકો રો ચલાવે ને એ ટાઈપ કરી નાયખું એટલે આ બાાજના આપડા બાજના લોકો લેય છે એમ નથી કેતા કે નથી લેતા એમ બાઈકસ સૌથી બેસ્ટ ગાડી બનાયી હસે ને એ જૂના જૂની કરતાય પણ બેસ્ટ બનાયી છે પણ લુકમાં નથી અને એ સે ને થોડું બેસીક બધાસ વધારે પડતા સેન્સર થઈ ગયા છે એમાં
હા એ સેન્સર ના કારણે કાઈ બી પ્રોબ્લેમ આવે તો એ ગાડી ચાલુ થતી નથી.
હા એમ ત્યારે આમ આમ પેલી આમ બી એસ ફોર બીએસ થ્રી વગેરેમાં આપડે આમ તેમ જરા તરા તરા કરીએ તો એ ચાલુ થઇ જાય છે અને આપણે એની મંજિર સોડીપ ગેરેજ સુધી તો કમ સે કમ પહોંચાડી દેય છે.
હા
હા એ માટે આપડે લેવી જોઈએ બુલેટ એ એમ ફો જેમ બને તેમમ સારી ગાડી લેતી એટલું સારું
હમ જે એમાં કોક કરીને જે કાર અ મોટર લાખવામાં આયવી ને એ બો ખરાબ છે. જે એક લીટર પેટ્રોલ રાખવા પડે છે ઈ
હા એક લીટર ઉપર કમસે કમ એક લીટર ઉપર રાખવા પડે એલે ધારો કે આપડે બે લીટર જેવ માનો ની
હા
એટલું પેટ્રોલ નાખીએ તો સારું રેય તો મોટર બરી ન શકે
હા
અને જો આપડે એને નો કરીએ તો મોટ ટર બરવાનો સૌથી મોટો ભય રહે છે.
હા.
અને એ મોટર સસ્તી નથી આવતી ને આપડાથી એમ કોઈ પરિસ્થિતિ નબળી હોય ત તો નાખી જ નય શકાય
હ
હા એ માટે આપડે સૌથી બેસ્ટ કાર્બર ટ વાી બાઈક લેવી જોઈએ છે એને એની એવરેજ પણ વધારે છે એવું કઈ નથી અને ગાડીનું પરફોર્મન્સ એમનુ સારું રહેશે કારબ ટ્રેન ના લીધે
હા તો એનો મતલબ તો એમે થયો ને કે હા થી લાવો સારો પણ પાલવો
હા. નિ મેળ પડે તો માડી વાળવાનો ના એમ હા એ કેવા માંગુ છું એટલે એ માટે એમ
જેમ આપડે પાગત તો સાડી છે પણ રોય એફિલ્ડની બીજી કેવી વિશે તમે જણાવો.
હા એમ બીજી ગાડી વિશે આપણને એટલું નોલેજ નથી એમ સ્ટાન્ડર્ડ અને ક્લાસિક વિશે થોડુંક છે ક્લાસિક બાઈક બી સારી છે બધી રીતે સાઈડ છે ક્લાસિક ની સૌથી સીટ કમ્ફર્ટેબલ છે મેં કહ્યું કે એમાં સીટમાં સબક્ક રાવે છે બે સાઈટ ડ્રાઈવર માટે પાછલી પાછલા વેક માટે નથી કંડક્ટર માટે પણ પાસ્લા હા એટલે એમ પસાડી દેશે એ પ્રમાણે હા તેના માટે
હા.
એના માટે સારું છે એમ.
હા.
હા. એટલે એમથી વ્યક્તિને જરા બી ખાડા માં આવ પડે એ પહાડો માં બાઈક ચાલે એમા ની છે. સ્ટાન્ડર્ડ બી છે એવું કંઈ નથી. પણ એ મે થોડી રોયલ એનફિલ્ડ ક્લાસિક થોડીક ચાલે એવી છે એમ એ પહાડો માં વધારે પડટી જોવા મળે છે સ્ટાન્ડડ કરતા સ્ટાન્ડર્ડ ગુજરાતમાં મ નવસારી સુરત એ સાઈડ વધારે જોવા મળે છે હવે આહિર લોકો લોકો પર તેમાં વધારે જોવા પડશે હવે તેમ પટેલ બીજી જાત દ્વારા બી સ્ટાન્ડર્ડ ને એમ પેલું લે છે જાણે કે શુ જમાનાનું આમ છે અને સ્ટાન્ડર્ડ લાગે છે એકદમ ક્રેઝી લુક એમ જૂનું મસ્ત અને નવા લુકમાં પણ છે
હા અત્યારે તો બહુ ઘણા લોકો હવે સ્ટાન્ડર્ડ બધા લોકો સ્ટાર્ડજ શોધે છે.
હા.
સ્ટાન્ડર્ડ માટે ગમે એટલી કિંમત ખર્ચ તૈયાર છે.
હા હમણા ગાડી આ એ સ્ટાન્ડર્ડ બે હાજાર પચીસ માં ચોવીસમાં બંધ થયું હતું યાદ નથી મને એટલું પણ એક પંચાણુમાં જે એ મળતી હતી
હા.
હા ને હવે હવે ઈ છે ને એ જૂનું માં જૂનું બે હજાર વીસ નું મોડલ ભી છે ને એ તમને બે લાખ ઉપરમાં આપશે.
હા.
એટલી એટલી સ્ટાન્ડર્ડની વેલ્યુ છે અને ક્લાસિકની વેલ્યુ એટલી બધી નથી કારણ કે ક્લાસિક ક્લાસિક છે એમ કેવા માંગે છે.
હા.
હા સ્ટાન્ડર્ડને સોનું લગાડવામાં હોય છે એટલે જેટલો ભાવ હોય તેટલો એના કરતા વધારે ચાલતો હોય ને એટલો આપી જ દેવા પડે એમ ને ક્લાસિક ને ચાંદી માં ગણશે એટલે થોડો ભાવ એમ ડાઉન માં આવે છે એવું એવું લોકો માને છે. નઈ વાત વાત સાદીી જ છે એમ નથી કેતા કે આપડે સા તે હમ્મ.
એજ તો વ્યક્તિ સ્ટાન્ડર્ડ માની કિંમત ખર્ચે પણ એસી માં પણ ગાડી નથી મળતી.
હમ્મ એજ કેવા માંગુ છું.
જીટી વિશે જણાવો તમે રોયલ એન્ફિલ્ડ ની જીટી હલો
હલો
હલો
હા બોલો ને
જીટી વિશે જણાવો તમે
હ જીટી વિશે આપણને એટલું નોલેજ નથી પણ એમ જીટી બાઈક હારી છે એમ નથી કેતો
લૂકમાં લુકમા કેવી છે
લુકમાં પણ સારી છે અને લુકમાં પણ સારી છે અને એમાં બે એક્જો સ આવે છે
હ
હા
એમાં આગાડી પછાડી બંને જ ડિસ્ બ્રેક આવે છે
હા આગળ પછાડ બંને ડિસ્પ્લે ખા છે ગાડી પણ આમ સારી છે અને એમાં સૌથી બેસ્ટ મને લાગે છે ટાંકી એની હા એને ટાંકી સૌથી બેસ્ટ લાગે છે મને હા એ
ને એ કદાચ રોયલ એનફિલ્ડ ની ગાડીમાં સૌથી વધારે વજન હશે તો જીટી નું વજન વધારે હશે એવું લાગે છે
હા હા જોઈ ને લુક પછી તેવું લાગે છે અને એના પાછલું ટાયર પણ મોટું આગલું ટાયર બી મોટું અને કોઈક કોઈ લોકો છે ને એને ડબલ ડિસ્ક બ્રેક બી આગલામાં લખાવે છે
હ
હા
ઘણા લોકોને એને પણ પસંદ કરે છે
હા અને છસો પચાસ સીસીની જે બાઈક આવે છે
હ
હા એટલે ચાલવામાં વધુ સારું પડે
હ
હ એમ
એમાં ઘણા બધા કલરો પણ આવે છે એ બ પણ ઘણા લોકો એ સિલ્વર કલરમાં અ પસંદ કરે છે ને પ
પણ એ જ કલરમાં લાગે છે પેલો ટાંકીમાં ગોલ્ડન જે ન ટાંકીમાં પેલો સિલ્વર જેવ આવે ને ને ગોલ્ડન પટ્ટી હોય થોડીક તે કલર મને ગમે છે એમ પેલી બ્લેકમાં થોડી એટલું મને ફાવતું નથી એટલે જે જીડી બાઈક હારી છે સૌથી એમ એ છે ને એમ લાંબા રૂટ માટે બી બેસ્ટ છે લાગે એમ મને એવું હજુ સુધી મેં ચલાવી નથી પણ એમ જોઈને લાગે છે એવું કે હ આ બાાઈક મને કામ આવશે એવું લાગે છે એમ કેમ કે લોકો ઘણા પાસે છે એમ
ઘણા લોકો એને પસંદ કરે છે જીટી ને
હ એમ તમે સ્ટાન્ડ કર એકવાર જીટી લઈ જવું ટ્રાય કરી જવ
ના આપણને તો સ્ટાન્ડર નો જ છે
હા તો પછી ન સાન્ બેઠ એના માટે ત નાતો કેતો જ નથી હું ક્લાસિક હતી એક વાર ના ના કા ક્લાસિક તોરે થોડુંક ના લેવો કારણ કે હ કાસિકને એટલું વેલ્યુ નથીમ તમે વેચશો જ કદાચ વેચવા પડે કોઈ પરિસ્થિતિ આમમ થાય
હા
હા એમ
ટાંડાનો શોખ પૂરો કર કરી પછી જો શું જીટી લાવશ કે નહી લાવશ
હા એજ ક માંગુ છું હું
હા
હા
શું કેવો બીજું
કઈ નઈ એ જેમ તમે એક વાર લાવજોમ થોડ આપે રોલ એફિલ્ડ શોરૂમમાં જશું બધી બાઈક ચેક કરશું કોઈ અમને સ્ટાન્ડર્ડ વ સારી લાગે તો તે લઈ જાઉ હું કેમ કે તેને આપણે પર્ફોર્મન્સ જ જોવાનું છે અને સારી તમે સ્ટાન્ડર્ડ વેચી ને તે બાઈક લઈ લઈશ એવું કઈ નહી આપણને કાર્પેટર ન સ્ટાન્ડ હા સ્ટન્ડર્ડ વેચવ્યું તો નથી એ એમજ જ કેમુંઈ પાર્ટ વેચવા બી પડે એવ કઈ નથી
હા અત્યારે જોઈ લ આપડ બએસ સેવન ગમે કે નહી ગમે આપણને કમ્ફર્ટેબલ લાગે તો લઈ લઈશ
હા એવું એમ
હા
જેટલી બાઈક સારી હશે તેટલું આપણને સારું રહેશે
હા
ચાલો ને કઈ નઈ આપડે એક દિવસ જઈએ અનેને બધું ચેક કરીએ પછી તમે જે સારી લાગે તે બાઈક લઈ લઈએ
હા ને આપણને જૂની સ્ટન્ડર્ડ હોય તો બતાવજો
હા પાક્કુ તમેને કોલ કર કહીને